હા જય શ્રી ક્રિષ ન કેમ છો.
જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં છો તમે કેમ છો.
હા હું પણ એકદમ મજામાં છું ને તમારી સાથે એજ વાત કરો ફોન કર્યો કે હમણા જે આધુનિક યુગમાં ડિજિટલ પેમેન્ટ જે આવી રહ્યું છે તે એમ તો ખુબ સારું પણ કેહેવાય અને એમ તો બધાને અમણા જે યુઝ કરે છે એટલે પેમેન્ટ કરવા માટે બધા માટે એકદમ સારું જ છે. કારણ કે ડિજિટલ વીમા ના લીધે આપણે ઘણા બધા કાર્યો આપડે ઘર બેઠા કરી શકીએ છીએ આના જે આ બધી સુવિ છે ડિજિટલ પેમેન્ટની એ તો દેશ માટે સારું છે. કહેવાય કારણ કે આના લીધે ઘણા બધા લોકો એકદમ સારી રીતે પોતાના પેમેન્ટ કરી શકે છે અને યોગ્ય રીતે પોતાનો સર્વર માટે જે પણ જે ખર્ચા યોગ્ય રીતે પેમેન્ટ કરી શકે છે તમારે શું કેવું છે ઓનલાઈન પેમેન્ટ તો સારું જ છે પરંતુ તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ વિશે એમ તો ઘણા બધા લોકો જાગૃત પણ છે અને આજકાલના જે આધુનિક વાળા જે નાના એટલે કે જે યુવાનો હોય છે મોસ્ટલી અથાર વર્ષની ઉપરના તે લોકોને ત્યાં ઓન ઓનલાઇન પેમેન્ટ વિશેને લોકો માપૂરતી માહિતી હોવી ખૂબ જરૂરી છે કારણ કે એ લોકો આવું આપડે નવી નવી જે ટેકનોલોજી આવી રહી છે દેશમાં તે બધી ટેકનોલોજી તે બધા ખબર હોવી જોઈએ અને યોગ્ય રીતે ઓનલાઈન પેમેન્ટ શું છે તે બધાને જાણ કરવી ખુબ જરૂરી છે. કારણ કે ઓનલાઈન પેમેન્ટ તો આપણે કરીશું તો આપણા માટે પણ સારું જ છે અને દેશ માટે પણ સારું જ છે એ તમારે માનવું છે કારણ કે પહેલા જે રોકડમાં આપણે જેટલું વ્યવહાર કરતા હતા તેટલું હવે આપણે વધારે વધારે આપણે ઓનલાઈન પેમેન્ટ પર કરીએ છે તમારે શું તમારે શું કેવું છે ઓનલાઈન પેમેન્ટ એમ તો સારું જ કેહેવાય ને એમ તો
હા એમ જોવા જઈએ તો ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી બાબત છે અને એમ જોવા જઈએ તો આપડે શું છે કે આપડે આપણે દેશને આ વિકસિત કરવાનું આપણે નક્કી કર્યું છે અને બધા દેશવાસીઓ એ નક્કી કર્યું છે કે આપડો દેશ છે જે વિકાસની ઘતિએ પર જેમ બને તમે જ તો મારે એવું માનવું છે કે આપણે જો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરશું તો આપણો દેશ વધુ ગતિથી અ આગળ વધશે કારણ કે આપડે શું છે કે રોકડ હાથમાં રાખવાથી કેટલીક વાર ચોરાઈ જવાનું હોય કે પછી વરસાદ હોય કે પાણીમાં પલળી જવાનું ઘણો બધા રીતે ભય રહેલો હોય. પરંતુ ડિજિટલ પેમેન્ટમાં એવો કોઈ ભય રહેલો હતો નથી ડિજિટલ પેમેન્ટમાં તમે તમારા ફોન લઈને કશે પણ જઈને અ ફોન કે ઈન્ટરનેટનું માધ્યમ હોય તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો એટલે ખુબ જ અ સરળતાથી પૈસાનુ ટ્રાન્સફર પર થઇ જાય છે અને તમને કોઈ મુસીબતનો સામનો પણ નથી કરવો પડતો એટલે ડિજિટલ પેમેન્ટ તો મને ગમે છે અને હાલમાં શું છે કે અમે જે દુકાનમાં મે કામ કરું છું એટલે કે અમારી જ દુકાન છે ત્યાં હાલમાં શું છે કે અ જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે તેનાથી લોકો જાગૃત નહીં હતા તો અમે છે ને બધા લોકોને જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટ શું છે કેવી રીતે કામ કરે છે કેવી રીતે પૈસાની લેવડ દેવડ થાય છે તો લોકોને પહેલા પહેલા નવીનતા લાગી પરંતુ જેમ જેમ એ લોકોને સમજ પડવા લાગી તેમ તેમ એ લોકોએ પણ ડિજિટલ પેમેન્ટ અપનાવ્યું એ લોકોને પહેલા મૂઝવણ હતી કે અમે તો આટલી લાઈનમાં ઉભી રહેવા પડે છે બેંકમાં ત્યારે અમારા જે પગાર હોય છે કે પછી જે પૈસા ખાતામાં હોય છે તે ઉપાડી શકી છીએ અને આ શું છે ડિજિટલ પેમેન્ટ કે એક જ ફોટો ફોટો સ્કેન કરીને કે પછી યુપીઆઈ આઈડી નાખીને આપણે પૈસા એક ખાતામાં બીજા ટ્રાન્સફર ખાતામાં ટ્રાન્સફર કરી શકીએ છે તો એ લોકોને એ મૂંઝવણ હતી પરંતુ અમે સમજાવ્યું તો એ લોકો સમજી ગયા હતા અને અમારે માર્ગદર્શન આપીને અમને ખુબ જ સારું પણ અનુભવ વાયું કારણ કે આવું માર્ગદર્શન અમે લોકોને પહેલા પણ આપેલું હતું અને આપવાની મજા પણ આવે છે અને લોકો એનાથી થી જાગૃત પણ રહે છે તમારે શું કેવું તમે આવું કોઈ વાર માર્ગદર્શન લોકોને આપ્યું છે કે તમે તમારા ઘરના હોય સગા સંબંધી હોય કે પછી મિત્રોને આ ડિજિટલ પેમેન્ટ વિશે જણાવ્યું છે કોઈ વાર
હા એટલે કે ડિજિટલ પેમેન્ટ જયારે આવ્યું ત્યારે મે બધા અમારા જે ઘરના જે સદસ્યો છે તેમને બધાને સમજાવ્યું કે ડિજિટલ પેમેન્ટ શું છે અને શું અમને કેવી રીતે કરવું જોઈએ કેવી રીતે યોગ્યનું જ્ઞાન કેવું હોય છે તે બધાના આપીયુ છે અને બધા એ સારી રીતે સમજયુને અમારા જે મોસ્ટલી એમ તો જે અઢાર વર્ષ જે પણ બધા આજે સદેસો રહેતા છે પરિવારમાં તે લોકના એટલે તે લોકો પાસે ઓનલાઈન પેમેન્ટ ની સુવિધા છે જ કારણ કે તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ કેટલી સારી વસ્તુ ગણાય છે. એટલે કે એ ઓનલાઇન પે મેન્ટ ના લીધે આપળે ઘરે બેઠા આપળે જે પણ આવા જે લાઈટ બિલ છે પછી અન્ય પ્રકારના ગેસ બિલ છે આપળે ઘર બેઠા આપળે ડાયરેક્ટ ભરી શકીએ છે અને આપળે આમ કશે પણ આવું બેંકમાં કે પછી કોઈ આપળે એટલે કેવું આવું ખબર કે તમે જાણો છો કે બેંકમાં આપળે પૈસા ઉપાડવા કે પછી લેવા માટે કે પછી જમા કરવા માટે આપળે જવું પડતું અને લાઈનમાં ઘણી બધું ઉભી રહેવા પડતું હવે તો ઘણા બધા એવા સંસ્થા પણ આવી ગય છે ઘણી બધી દુકાનોમાં આ બધી આવી સુવિધા પણ આપી ગઈ છે ત્યાં આધાર કાર્ડ આપીને તમે પૈસા બેકમાં ડાયરેક ઉપાડી પણ શકું એટલે બેંકમાં એટલો બધા આપળે ટાઈમની વેસ્ટ કરી એના માટે આવી બધી ઘણી બધી જગ્યાએ દુકાનોમાં એ બધું સુવિધા આપી છે ત્યાંથી આપળે પૈસા ઉપાડી શકીએ છે એટલે હું પણ મોસ્ટલી આવી રીતે ઉપાડ કરું છું કારણ કે બેંકમાં તો ઘણી બધી લાઈન હોય છે અને ત્યાં ઉભી રહેવાનું મને તો કંટાળો આવે છે એટલે કે મારો તો એ જ વિચાર છે કે હું એમ તો અમ એટલે કે જે આવી સંસ્થા જ્યાં બધે સુવિધા આપેલી છે ત્યાં જઈને આવું બધુ આધાર કાર્ડ આપીને પછી આપ ફિંગર એ લોકો આપળે ફિંગર પેલી સ્કેન કરે છે પછી આપડા બેંકમાંથી પૈસા એ લોકો આપળે જે અકાઉન્ટ નંબર હોય છે તેમાંથી એ લોકો આપી દે કારણ કે તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ એ ઘણી બધી સારી વસ્તુઓ બની ગઈ છે કારણ કે આપળે કંસે એટલે ફરવા જઈએ છે કે કંસે કોઈ હોટલમાં ખાવા જઈએ છે કે પછી કંસે પણ આવી જે શોપિંગ કરીએ છે ઓનલાઈન તેમાં પણ આપણને ખુબ કામ આવે છે કારણ કે આપળે જે ઓનલાઈન શોપિંગ કરીએ તેમાં પણ આપળે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ બી કરી શકીએ છીએ અને રોકણમાં વ્યવહાર પણ કરી શકીએ છે એવા બધા બે ઓપ્શન આપે છે પરંતુ અમ આજકાલની જે પણ પેઢીઓ હોય છે એટલે કે મોસ્ટલી જે અઢાર વર્ષના ઉપરના યુવાનો હોય છે તે અમમો બધા અમ તો ઓનલાઈનની ઓનલાઈન પેમેન્ટમ કે ગૂગલ પે છે ફોન પે છે આવી એપ બધી ઘણી એપો છે તેનો ઉપયોગ વધારે કરે છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ ખૂબ સારી વસ્તુ બની ગઈ છે અને તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટઓ આપળા જે દેશમાં સારી રીતે આવ્યું છે અને દેશમા તો એ જેમકે ઓનલાઇન પેમેન્ટ ની સુવિધા મળી રેય છે અને રેસે એટલું આપળા માટે સારું કારણ કે તમે જાણો જ છો કે ખૂબ વધી ગઈ છે, કારણ કે આજકાલ જે છો કે જે ઘણા અ બેરોજગાર વ્યક્તિઓ દેશમાં તે આવું ઘણું ચોરી કરવા પછી કસે કર વિચારી લઈ જાય એટલે કે આપડે એ લોકોથી બચવું જોઈએ અને યોગ્ય રીતે આવું બધું આમ કરવું જોઈએ, કારણ કે રોકડ જેટલી આપળા હાથમાં ઓછરે તેટલું આપડા સક્ષમ એટલે કે આ સુરક્ષા સારી રશે, કારણ કે પેલા તો અમારા ગામમાં ઘણું બધું ચોરીની અફવા અ એટલે કે કેમ બધું થતી હતી અને જે મોસ્ટલી જે મોટા મોટા અમારા જેમ કે વડા એટલે કે જે ગામમાં ઘણા અમીબ લોકો હતા તેઓના ઘરે ચોરી પણ થઈ લી એવું પણ અમે સાંભળેલું કારણ કે ત્યારે એમ તો તમે જાણો છો કે રોકડમાં વધારે વ્યવહાર થતો હતો અને બધાના મોસ્ટલી ઘરે જ પૈસા રહેતા હતા અને ચોરોની એ બધે ચોરી કરવાનો એગદામ વધી જટો હતો અને એલોકો સમજતા જ ન હતા, એટલે કે હવે તો જે ઓનલાઈન પેમેન્ટ છે એમ તો આપળા પેઢી માટે ને આપળા માટે સારું જ કેવાય અને હું પણ અમણાં તો ઓનલાઈન પેમેન્ટ યુઝ કરું જ છું, કશે પણ જાઉં ત્યાં એટલે દુકાનોમાં કોઈ કિરણા લેવાનું હોય પછી ખોકપ પડા લેવાનો હોય, દિવાળી પર ઘણી બધી શોપિંગ કરવાની હોય, પછી એવું બધું પ્રકારની જે પણ ખર્ચા કરો છો તે વધારે-વધારે ઓનલાઈન જ કરી દેઉ એટલે મને એ સારું પણ મલે છે અને તમે જાણો જ છો કે આપળે ઓનલાઈન જેટલું વધારે કરીએ છીએ વધારે પૈસાનું તેનું આપણને કેશબેક મળે છે એટલે કે ઓનલાઈન પેમેન્ટ તમે કોઈ પણ વસ્તુ ખરીદ્યો છો, તો તમે વધુરુ વધુ ને વધુ ઓનલાઈન પેમેન્ટ કરો છો, કે પછી રોકાણ માં કરો છો?
હા એમ જોવા જઈએ તો અમે પેલા રોકડમાં જ કરતા હતા, પરંતુ અમને જ્યારથી ખબર પડ્યિું કે ડિજિટલ પેમેન્ટ શું છે અને જે ફોન પે છે ગૂગલ પે છે એને ઘણી બધી એપ છે, તો અમને ખબર પડવા લાગી ધીરે-ધીરે તો અમે પછી આ ઓનલાઈન માધ્યમ દ્વારા પૈસા ટ્રાન્સફર પરવાર્તા પડી ગયા હતા કારણ કે, અ જો રોકડમાં પૈસા ટ્રાન્સફર કરીએ તો આપણને અ ડિસ્કાઉન્ટ એવું પણ મળતું નથી, પરંતુ આપળે શું છે કે ફોન પે છે ગૂગલ પે છે એવી મોટી જે સારી-સારી એપ છે તેના દ્વારા આપળે પૈસા ટ્રાન્સફર કરીએ તો આપણને થોડું ઘણું કેશબેક પણ મળી રહે છે જેમ હજાર રૂપિયા આપળે ટ્રાન્સફર કરી હોય તો આપણને દસ થી વીસ રૂપિયા અથવા તો આજે મીશો છે એમેઝોન છે જેના પરી વસ્તુ ખરીદવામાં આવે છે જાત-જાત ની ઘર વપરાશની તો તેમાં પણ અમને બસો થી અઢીસો રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે તેમ હતું, એટલે અમે શું કર્યું કે ડિજિટલ પેમેન્ટ ન ઉપયોગ કરવા લાગ્યા, પરંતુ અમારી સાથે એક બનાવ વચ્ચે એવો પણ બનેલો હતો કે અમે ફરવા ગયા હતા અને અમે શું છે શહેરોમાં રહીએ છીએ એટલે અમારે ત્યાં નેટવર્કની સુવિધા સારી છે અને અમને એવું હતું કે આપળો દેશ જેમ-જેમ આાજાદ થય છે અને વિકસિત થઈ રહ્યું છે તો બધા દેશમાં હવે ઇન્ટરનેટ ની સેવા ઉપલબ્ધ હશે જ, તો એવું વિચારીને અમે ગામડા તરફ ફરવા માટે ગયા હતા અને ત્યાં અમે ડુંગરો પર પણ ગયા હતા અને કેમ્પ પણ કર્યા હતા, ત્યાં અમને બે ત્રણ દિવસ તો કોઈ પ્રોબ્લેમ નય આવે હતી પરંતુ જેમ-જેમ પસાર થય અને જેમ-જેમ અમે ગામડાઓમાં અંદરની તરફ જવા લાગ્યા તેમ-તેમ અમારે ત્યાં નેટવર્કનો પ્રોબ્લમ અમારી સામેને આવ લાગ્યો ને એ નેટવર્ક ના પ્રોબ્લમના કારણે શું છે કે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ નહીં કરી શક્યા, કારણ કે જો તમારે પૈસા ન એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા હોય તો તે ફોનમાં તમને ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ હોવી એ મુખ્ય મેન મેમ મેન વસ્તુ ગણાય છે, પરંતુ અમારી પાસે નેટવર્ક જ નય હતું તો અમે ઘણી બધી મૂઝણમાં મુકાયા હતા પરંતુ અમારી સાથે મોટો બેનિફિટ એ હતો કે અમે જે અમારા મિત્ર હતા તેમને આ ગૂગલ પે કે ફોન પે એ લોકો વાપરતા નય હતા તો એમની પાસે થોડા ઘણા કેશ પૈસા હતા એટલે અમે કેશ પૈસા નો એટલ બધો પ્રોબ્લમ નય પડી પરંતુ ક્યારે મને સમજ પડેલી કે ઓનલાઈન પૈસા પણ ઇમ્પોર્ટન્ટ છે અને આપળા હાથમાં હોવા પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે હવે તો હું કશે પણ ફરવા માટે કે પછી કશે પણ જાવા આમ દારો કે શહેરોમાં જે આ મોટી-મોટી બિલ્ડિંગો છે તે જોવા માટે પણ કશે જમ જે અમે કોન્ટ્રાક્ટ લઈએ છે મોટી બિલ્ડિંગ માટે એ બિલ્ડિંગ બનાવવા માટે પણ જઈએ તો મેં ત્યાં તો અ થોડાક પૈસા કેશ અને ડીશ અ ઓનલાઈન માટે પણ લઈ જ જાઉં છું પરંતુ ઓનલાઈન નાણું વધારે સારું હોય છે આપળો દેશ હવે તો શું છે એ તો ચાર પાંચ મેહણા એટલે કે વર્ષ પહેલાની વાત મેં તમને જણાવી કે અમે ગામડામાં ગયેલા હતા ત્યારે અમને પ્રોબ્લેમ આવલો પરંતુ હાલમાં તો શું છે આપડો દેશ આજે ઘણા બધા વર્ષો થય ગયા છે અને દેશમાં વિકસેતના જે કાર્યો છે તે પણ ઘણા બધા હવે તો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે એટલે અમને ઝડપથી હવે તો ત્યાં પણ ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ હશે, એટલે કદાચ હવે તો મને એવું લાગી રહ્યું છે કે આપળે રોકડ પૈસા નય રાખશું તો પણ ચાલી જશે અને ખુબ જ મજા પણ આવશે ડિજિટલ પેમેન્ટ એ સારી બાબત છે એમાંથી પૈસા ખોવાઈ જવાનું એઈ કય ભય રે રેતો નથી અને આપળે ત્યાં કઈ પણ વસ્તુની જરૂરિયાત ઉભી થાય તો આપળા પાસે કેશ નય હોય તો પણ આપળે એક ફોટો સ્કેન કરીને પણ પૈસા લઈ શકીએ છે, તમે તમારી સાથે એવ કોઈ બવ બનેલો કે તમે ફરવા ગયેલા હોયને તમને પૈસાની જરૂર પડેલી હોય એવું કોઈ
હા એટલે કે તમે કીધું કે હવે જે ડુંગરા વાળા પ્રદેશમાં જઈએ છે ત્યાં તો તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ અ આપળે કરીએ તો સૌ પ્રથમ તો અને આપળુ નનેટવર્ક ઇન્ટરનેટ હોવો ખૂબ જરૂરી છે, અને સારો પકડવો જોઈએ એટલે કે ડુંગરા પ્રડમાં આપળે જઈએ તો પાછી તેટલું આપળે વધારે કેસ લેઈજુ એટલું આપળા માટે સારું છે એટલે જે ખર્ચા કરીએ તે એમ આપળે અમે રોકડ કરવા માટે રાખબા જોઈએ અને અમુક ટકા જેના જે નેટવર્ક આવશે ત્યારે આપળે કરીશું એટલે કે એ વિચાર ખૂબ જરૂરી છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ એ સુવિધા તો સારી છે, પરંતુ આપણા ફોનમાં નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે, સારું મળ્યે પાછા આપળે આપળે તો ઘણી બધી સુવિધા આવાની છે દેશમાં તેના વિશે પાછી વાતચીત કરીશું
હા. ચાલો મળશુ ત્યારે વાત કરીશું.
હા.